હલો.
હા કેમ છો બેન.
બસ જો અત્યારે બસ થાક્યા કંટાળ્યા આવે તમેં કીધું લાવો એમ તો મને આમ કઈ મજા આવતી ન આજ તો બપોર નીધ આ તો તમારી જોડે વાત કરું થોડીક ફ્રેશ થવું થોડોક મૂળ જ નહતો મારો વાતતો હવારથી આમ જરાક શરીર ને આમ તી લાગતી તી માંડ માંડ બધું પતાવ્યું હા બસ વાતાવરણ ના લીધે જ તે બ લાવો તમા જોડે થોડીક કઈક વાતો કરીએ કાલ તો ગુરુ પૂર્ણિમા પરમથી તો ગુરુ પૂર્ણિમા કાલ નું હતું બધું પરમ દી થી તૈયારી ચાલતી હતી તે એ બધું એ પતું કાલે અને એને કદાચ મને લાગે એનો થાક લાાગ છે કલ બહાર ગયા ત આખુદી એટલે વળી હવે આજે થડુંક ધીમે ધીમે કામ થાય છે ને અત્યારે ફ્રી પડી લાવો ને એકદું થોડક મન હળવું કરું તો જોડે વાત કરીને એવો થાક લાગે છે ને
શું તમે શું કરો છો
બસ હું અં આડી પડેલી હતી તમારો ફોન જોઈને ઉભી થઈ એકદમ અને શું લાવો ફોન આવે છે તો વાત કરીએ કીધું શું કેવા માંગો તમે
બસ કઈ નીજો મે આપડે કેવું આપડે એક પછી કે એક પછી કઈક ના કંઈક તહેવારો ચાલુ ર રહેતા હોય છે આપણે તો ગુરુ પૂર્ણિમા ગઈએ હવે પાછી એક પછી એક એક પછી તહેવાર આવશેતો યાત્રા ગઈ હમણાં ભારતમાં તો આપડે જુદા જુદા એવા બધા તહેવારો સરસ આવે ને ગુજરાતમાં તો ખાસ પેલા જન્માષ્ટમી આવે નવરાત્રી ને ઉત્તરાયણ છે હોળી છે અને પાછું દરેક જે તહેવારો એની એક અલગ જ મજા છે અલગ આનંદ લે તા હોય અલગ અલગ રીતે બધા અને મેન વસ્તુ તો એ જ કે આપણને આપ પડી જે સંસ્કૃતિ છે એ બોલવા ના જ દેતા એ હલો
હા એકદમ સંભસ બોલો બોલો
હા એટ સંસ્કૃતિ યાદ રહેે આપણને એના લીધે એક પછી એક વ આવતા જાય તહેવારો એમાં હોળીમાં સરસ મજા ના ગુલાલ ને રંગોથી રમવાનું હોય સરસ બધી દાણી ને ખજૂર ને દાળીયા ને બધું ખાઈએ રથયાત્રા હોય તો એમાં ભગવાન જગન્નાથ ને લઈનેની રથયાત્રા નીકળીને અમદા માં તો મને ખ્યાલ છે એ લોકો અમદાવાદ શહેરમાં તો જોરદાર ભવ્ય આયોજન હોય છે રથયાત્રા નું તો અને જન્માષ્ટમી નું તો ઘેર ઘેર સરસ કાનાના જન્મ દિવસ માટે સરસ રાત્રે બાર વાગ્યે થી જાગીને અને સૌરાષ્ટ્રમાં તો સૌથી વધારે શેરી શેરીએ કાના નો જન્મ દિવસ ઉજવે છે બરાબર ને
બરાબર બરાબર એકદમ આપડા તહેવારો ની તો વાત જ ના થાય હવે આ શ્રાવણને તો તહેવારો ને ચાલશે સાતમ આવશેને આઠમાં આવશેને નવ માં આવશેને પાયણાને ધાયણા બધું આ શ્રાવ મહિનો કરો તમે
હા આખો શ્રાવણ મહિનો
આખો શ્રાવણ મહિનો કરો એમ
હા
હું તો પછી અમુક દિવસ કરું છું અમુક અગયારસ ને એવું બધું કરું બધું નહી થતું
હા એ તો એવું જ, જેટલું થાય ને એટલું આ તહેવારો પાછળ અને આ ઉપવાસ રહેવા પાછળનું અ કારણ એટલું જ છે, પેલા શું હતું આ બધું વિજ્ઞાને આ ધર્મ સાથે જોડી દીધું છે એટલે બાકી એકચુઅલ છે એ આપણે જે ઉપવાસ રહીએ ને આપણા શરીરને એક ટાઈમની રાહત આપવા માટે હોય છે, આપડે કેમ મોબાઈલ બંધ થઇ જાય તો એને ચાર્જ કરવો પડે છે. તો ઈ જે ચાર્જ જીંગ હોય ને એ ઉપવાસ છે, આપણે અગિયારસ કરીએ કે પૂનમ કરીએ કોઈ તહેવાર આવતા હોય એનો ઉપવાસ રાખ વાનો હોય રામનવમી છે, જન્માષ્ટમી છે તો જે ઉપવાસ રાખીએ ને એનો મતલબ આપણા શરીરને આપણે ચાર્જ કરવું પડે. એટલે તો અમસ્તા તો આપણે માનીએ જ નહી, પણ આ ધર્મ સાથે જોડાયઈ લઈએને એટલે લોકોને એ વિશ્વાસના અ આધારે એ લોકો જ ઉપવાસ કરે ને એના લીધે પછી શરીરને રાહત મળે, પણ હવેના જમાનામાં તો એવું થઈ ગયું છે ને કે ઉપવાસ એટલે પેલા તો ઉપવાસ એટલે ખાલી ફળાહાર કરીને કરતા, ઘણા એમનેમ પાણી પી કરે ને ઘણા ફ્રૂટ ખાય. ધીમે ધીમે પછી સુકીભાજી ન, મોરૈયો ને રાજગરાની પુરીને આ ને તે ને કેટલું યે ન હવે તો નહી જોવો, તમે જોવો તો બારે બજારમાં ય બધું. મળવા મળ્યું છે હવે ફરાળી પીઝા મળવા મડ્યા છે, હવે આને હવે શું કરવાનું આપડે શું કહેવાનું? એટલે એમ થાય કે ખા ખાવાના નામે તો લોકોએ એટલું બધું ફરાળી પીઝા ને ફરાળી ખીચડી ને. ફરાળી શાક ને ખબર નહી જાત જાતનું શું બનાવતા હોય છે એ લોકો, એટલે એ પછ પછી રેવાનો કોઈ મતલબ જ નહીં એમ. એટલે હા કોઈ મહત્વ જ ના રે ને, એ જ ને એટલે આપડા તહેવારોમાં તો તમે જોઓ એક ઉત્તરાયણ છે, ઉત્તરાયણમાં તો આખા આકાશમાં રંગબેરંગી પત તંગોથી એટલું સરસ ભરાઈ જાય, આપણે અગાસીએ ભેગા થી નાના મોટા નાના છોકરાઓથી લઈને મોટા વડીલો એ ને કેવી મજા કરે. અને એમાં તો ઊંધિયું બનાવવાની તો એક અલગ જ મજા હતી, પેલા મને યાદ છે અમે લોકો ઉત તરાણ કરીએ ને અમારા મોટા પપ્પાન ત્યાં જઈને જ ઉત્તરાયણ કરવાની, અમે ગામડે રહેેતા ન પછી એ લોકો સ શહેરમાં હોય, તો શહેરમાં અ ઉત્તરાયણની જે મજા છે ને એકદમ અલગ જ છે. તો ત્યાં જઈએ અને મારા મોટા પપ્પા છે ને બધું જ શાકભાજી આગલા દિવસે લાઈ દે. અને અડધી તો અડધું શાકભાજી તો અમે રાત્રે જ બધા અમે ભેગા થઈએ ને પાંચ સાત બૈરાંઓ હત તા ત્યારે એ જ યાદ છે મને, ત્યારે હું તો ઘણી નાની હતી પણ બધી લેડીઝ ભેગી થઇને, બધી ઊંધિયાની તૈયારી કરે ને સવારમાં પછી બધા સરસ ભેગા થઈને ઊંધિયું બનાવે ને જલેબી તૈયાર લઈ આવે ને, એવી રીતે બધા પુરી બનાઈન અમે ખાતા ને હવે અત્યારે મને યાદ છે અત્યાર તો ક્યાંય કોઈ ઊંધિયાનું બધું જ બહાર થી બહારથી લઇ આવવાનું અને બારથી જે ઊંધિયું લાવો એમાં નકરું તેલ તળતું હોય ઉપર અને શાકભાજીના નામે અંદર ચાર કે પાંચ શાકભાજી હોય ખાલી બસ. એટલે આખું બદલાઈ જ ગયું છે, આખું વાતાવરણ જ બધું.
એ તો તમે હાવ એકદમ, એકદમ સાચી વાત કીધી. જે પેલા જે ઘરે બનાવતા અને ટેસ્ટી બનતું ઊંધિયું એવું હવે તો કેવું કે લોકોને બસ કશું કરવું નથી હોતું તૈયાર લઈએને એટલું મોંઘું હોય, એટલું તેલ એટલું હોય અને અ ખાવાની અ ડુંગળી ન બટાકા ન પેલું એ તમારે સક્કરિયાને ઈ નાખી દે, અમે તો જૈન છીએ એટલે અમે તો લાવતા જ નથી તૈયાર, ઘરે જ બનાઈએ, હજી બી ઘરે બનાવીએ. પણ એક વાર અમે જૈન ઊંધિયું કે લેવા ગયા તા પણ એક તો લાઈન માં.. કલાક સુધી તો ઊભું રહેવાનું અન પછી જોયું તો એટલું તેલ તેલ તેલ આ બધું આવુ તો ખાવું કેવી રીતના? જેટલું ઊંધિયું એ સાફ એટલું ને એટલું તેલ.. એટલે એવું એવું બધું થઈ ગયું છે. હવે એને... ઉત્તરાયણ તો અમને બઉ જ ગમે મને તો હો. ઉત્તરાયણમાં તો એટલી ચીકીને અ ચીકી એમાં કેટલી.. બનાવીએ ડબ્બા ભરી ભરી અમારા બાબા નો, ભઈ બંધુઓને બધાય આવે ઉપર કેપ લઈ જાય અમાર શું અમારે.. ઢાબું સરસ છે. મોટું આમ ત્રીજે માળ છે ત ત્રણ માળ સુધી નું મકાન છે અમારું. એટલે બધા ભેગા થાય ને બધા કરે,
પણ હવે અમારા થોડું જૈનની દ્રષ્ટિ અમે નથી હવે ઓછું ક પતંગ નું કરી નાખ્યું છે. આ કબૂતરો ન ઘાયલ થઈ જાય છે. એવું બધું થાય ને.. એટલે પેલા તો છો છોકરા હમજતા ને ચડી જતા લઈ લઈને.. અમારે ધૂળેટી નો બહુ તહેવાર નો અ, ધુળેટી માં તો અમે એટલા બધા ભેગા થઈએ ને.. અમારે અમે મારવાડી બાજુ ના છીએ રાજસ્થાની એટલે અમારે આખું ગ્રુપ ભેગું થાય, બધા ને એકબીજાના કલર નું લગાવવાના કલર હવે તો.. પાછુ એમાં એમે છે ને એક અ એ રીતના.. અ હોલ હોય છે એમાં જતા રહીએ છીએ. ત્યાં અમે બધા ભેગા થઈને રમીએે અન બહ મજા કરીએ શું કેવું? તમારું
હા હા ના ના ખરેખર અમુક વસ્તુઓ જ મજા આવે ને પતંગ ની તમે વાત કરી ને એ તો છે જ આમ જોવા જઈએ તો એનો જે આનંદ છે ને એકદમ અલગ જ છે પણ એ ટાઈમે જે પ.. ક્ષીઓ ઘવાય છે ને ત્યારે આપણને જીવ બળે એમ થાય કે અરે રે આપડા.. આનંદ ઉત્સાહ ના કારણે છે ને બિચારા પક્ષીઓને.. તકલીફ પડે છે એટલે એ પણ એક અ વિચારવા જેવી બાબત છે. અને અત્યારે આપણેે જે તહેવાર ની વાતો કરીએ છીએ એમાં તો આપડા ટાઈમમાં મને, ખ્યાલ છે આપણેે હું કોલેજમાં ભણતી તી ને ત્યારે આવી રીતે કોઈ પણ તહેવાર આવે ને.. તો દરેક તહેવાર ના પેલા તો કાર્ડ મળતા તા, સૌથી પહેલા તો એક તો ખાલી પેલું મને ઓલું અ.. ટપાલ જોવાય પોસ્ટકાર્ડ પોસ્ટકાર્ડ માં શુભેચ્છાઓ પાઠવતા નાના નાના ચિત્રો દોરીને શુભેચ્છા પાઠ થઈ મને યાદ છે અને પછી અંતરદેશી.. પત્ર આયા ને હવે તો પછી એ પછી કાર્ડઝ આવી ગયા બધ બધાને. તો તમે એકબીજાને કાર્ડ દિવાળી કાર્ડ હોય કે કોઈ બી ઉત્તરાયણની શુભેચ્છા કે કઈ પણ શુભેચ્છા પાઠવવી હોય, તો તમે કાર્ડ દ્વારા બી શુભેચ્છા પાઠવી શકો છો અને હવે અત્યારના જમાનામાં... સવાર માં ઉઠે કા રાત્રે બાર વાગે તહેવાર ચાલુ થઈ જાય તે રાત્રે બાર વાગે થી મેસેજ ચાલુ થ થઈ જાય હેપી હેપી નવરાત્રી ને હેપી ઉત્તરાયણને, એટલે એને એક જ સેકન્ડમાં મેસેજ પહોંચી જાય વિડીયો કોલ બધા ગ્રુપ માં કરી લે.. તહેવારોમાં હવે તો બધા ફેમિલી દૂર દૂર રેવા મડ્યા છે પેલા તો એક જ, અ પરિવારમાં પંદર વીસ જણા હોય અને હવે તો શું છે... અલગ અલગ અલગ અલગ થઈ ગયા છે હવે ભઈ બહેન હોય બે ભઈઓ હોય તો અલગ અલગ રહેવા મડ્યા છે. આ અત્યારના જમાના પ્રમાણે બધું કામ કર
હલો
એવી રીતે રેતા હોય ત્યારે વિડીયો કોલ કરીને પછી તહેવાર ની મજા માણી લેતા હોય છે એટલે એ એક રીતે સોશિયલ મીડિયા નો સહારો મળી રહે કે ભાઈ ચલો દૂર છે પણ એટલીસ્ટ આવી રીતે એકબીજાને અ વિડીયો કોલ કરીને એકબીજા ના પરિવાર નો આનંદ મેળવી શકે એ લોકો શું કેવું છે તમારું
એકદમ સાચી વાત છે અમારે તો અત્યારે શું આ શ્રાવણ મહિનું જો આખો અસાઢ મહિનાથી અસાઠ સુદ ચૌદશ થી અને છેક ભાદરવા સુદ ચોથ સુધી અમારે રોજ તહેવારો જેવું જોઈએ અમારે ગુરુદેવ વધારે હોય ને એટલે રોજ સવારથી અમારું ગુરુદેવ નું પ્રવચન પૂજા અને પાઠને દર રવિવારે તો કઈક મોટા મોટા બધા પ્રોગ્રામો ઓ કરાવે અને અમારે તો અત્યારે તમે જોવ ને તો સૌથી મોટો તહેવાર અમારો આ આવશે ભજુષણ એમાં ભગવાન નું જન્મ કલ્યાણ ઉજવાઈ અને બધું બઉ અમારા તહેવારો પાછા અલગ જ હોય છે અમારે ઉપવાસ કેવા હોય ખબર છે કશું જ નઈ લેવાનું મ નકરો એટલે ખાલી ગરમ પાણી જ ઠંડુ કરીને પીવાનું અમારા ઉપવાસ આમ બુ અઘરા ટફ એક ટાઈમ બી કરીએ ને તો એમાં એક ટાઈમ બેસીને ખાવાનું પણ ત્યાં બેસીને જે તમારે ખાવું હો એ ખઈ લેવાનું પછી ઉઠ્યા પછી કશું નહી આંબિલમાં બધું બાફેલું જ ખાવાનું લુખું પણ એટલે અમારું બધું અલગ જ છે પણ તહેવારો માં બહુ મજા આવે અમારે અત્યારે રોજ જે તમને. અમે આ દોઢ મહિનો અમને આ વુધના તહેવારો જ લાગશે. એવું છે અમારું તો.
બરાબર બરાબર બરાબર બરાબર પણ તમે એ જે કીધું ને. તમારા અ અ ઉપવાસની રીત જે રીત કીધીએ. એ બી એક સેમ જ થયું ને કે તમારે શરીર ને બસ આરામ આપપવાનું છે કોઈ બી રીતે સાદું એકદમ સાત્વિક ખોરાક લો ને એટલે શરીર ને એ એકદમ સરસ. શીતળતા અનુભવાય એને એટલે એને મજા આવે ખોરાક પચાવવાની એકદમ સાદું ભોગ હોય ને તો. એની જગ્યાએ તમે રો રોજિંદા જીવનમાં અત્યારે મેંદા અને પીઝાનું આન તે ખાઈએ એટલે એને કેટલી તકલીફ પડે શરીર ને પચાવવાની એટલે બસ આ જે ઉપવાસ છે ને આના માટે જ આ કરવામાં આવ્યા છે મને તો એવું જ લાગે છે. અને તહેવારોની વાત કરીએ તો દિવાળી આપણેે ઇન્ડિયામાં આપડે તમે જોવો ને એ સૌથી મોટો તહેવાર તો મને દિવાળી જ લાગે દિવાળી અને નવરાત્રી. આમ જોવા જાવ નવે નવ દિવસ ચાલે એટલે નવરાત્રી પણ દિવાળી એટલે આખું વરસ બદલાઈ જાય ગુજરાતીઓનું વરસ. એટલે એમાં તો જાણે દિવાળી ના મહિના બે મહિના અગાઉથી બધી. તૈયારીઓ ચાલે આખું ઘર સાફ કરવાનું અને પછી ફટાકડા લાવે ને નવા નવા કપડા લાવવાના. એમાં પાછું આર્થિક સ્થિતિ પણ જોવાની કે તમારી બજેટ પ્રમાણે તમારે બધું સેટ કરવાનું નવા કપડા આવે પછી દિવાળી ના આગલા બે ત્રણ દિવસે બધા નાસ્તા બનાવવાના હોય ભોજન બધા સગા સંબંધીઓ ભેગા મળીને કરે નવા કપડા સીવાના. કુંભાર નવા નવા દીવડાઓ બનાવે દરજીઓને આવ બધા આવકોનું સ્તોત્ર મળી જાય એમના નવા કપડાંઓ સીવડાવવાના હોય મીઠાઈઓ વાળાને હવે તો મીઠાઈઓ લગભગ તૈયાર બનાવ બનતી થઈ ગઈ છે બનાઈને લઈ આવવાની ઘરે ખાલી બસ કઈ પણ હોય ને તો બાર થી લાવો મીઠાઈ અને મીઠાઈ આપી દો એમ ફૂલ વાળા નો તહેવાર એ દિવ ફૂલવાળની દિવસે ઘણું બધું મળી જાય એમાં આવક એમને. એવી રીતે નાના મોટા વેપારીઓને દિવાળીના ટાઈમમાં ઘણી બધી આવકો થતી હોય છે શું કેવું તમારું?
તમારી વાત તો એકદમ સાચી છે અત્યારે બધું એવું થઈ ગ્યું છે. પણ દિવાળીનો તહેવાર તો દિવાળીનો જ તહેવાર છે એતો. અને દિવાળી ઉતરે ફરવા જવાનું અમારે તો અમારે દશેરા નું બી બઉ મહત્વ હોયન અમારે નવરાત્રી નવ દિવસ પૂરી થાયને પછી દશેરાનું અમાર કુલદેવી માતાને દસ આસુ મહિને ચૈત્ર મહિને અ દર આસુ ચૈત્ર મહિના માં જ પનડલી ભરાય માતાજી ની. એમ અમારા દિયરને જેઠ ને એ બધા શું એ લોકો બહાર રે છે. પણ દસેરે બધા ભેગા થવાનું જ અમારે ત્યાં જ મોટો પાઠ છે. અમાર માતાજી ને જે પાટ હોય ને એ અમારે ત્યાં જ છે હું માર સાસુ જોડે